હલો.
હલો, કેમ છો? મજામાં.
હા, હું મજામાં છું, તમે ક્યાં છો?
હા, હું પણ મજામાં છું, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
તો આજે આપડે કયા ટોપિક પર વાત કરીશું?
અ આજે મને તમારા સાથે સોશિયલ મીડિયાનો પ્રભાવ. આ વિષય પર વાત કરવાની છે.
હમ્મ, સાચી વાત છે. અત્યારે સોશિયલ મીડિયા એટલું બધું આગળ વધી ગયું છે ને કે. જેમ કે ડિજિટલ યુગ બની ગયો છે. અત્યારે સોશિયલ મીડિયા એટલું બધું જરૂરી થઈ ગયું છે ને. કે એમાં અત્યારે કેટલા બધા. બધાં હોય, જેનાથી એકબીજા સાથે એ લોકો જોડાયેલા રહે છે. જેમ કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ આ બધાથી જે. એકબીજાને ઓળખતા હોય, કે ના ઓળખતા હોય. એ પણ આ બધા સાથે, એકબીજા સાથે જોડાયેલા રહે છે. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના લીધે.
હા, આજના વિષય આજના જમાનામાં તો. આજ આ વિષય ખુબ ચર્ચિત છે. સોશિયલ મીડિયાનું આપનું જીવનનું એક ભાગ જ બની ગયું છે.
સાચી વાત છે, ને અત્યારે કેવું છે કે. આપડે આપણા પોતાના વિચારો મૂકી શકીએ, આપણે ફોટા મૂકી શકીએ, વિડીયો મૂકી શકીએ, તે. એકબીજા પેલે એના જમાનામાં એવું હતું કે આપણે એકબીજા સાથે અ બ પત્ર થી વાત કરતા હતા અને અત્યારે એવું છે. પત્ર એ ક્યારે પોહોંચે એનું નક્કી જ ના હોય. એટલું દૂર હોય કે પોહોચતા પોહોચતા એટલી વાર લાગી જાય અને અત્યારે કઈક પણ હોય તો ડાયરેક્ટ જ ખબર પડી જાય કે આવું કઈ પણ એવા સંજોગો આવે કે આપડે અ કોઈને બોલાવા હોય તરત તાત્કાલિક કઈક થયુ હોય આકસ્મિક રીતે તે તો તરત જ આવી જાય છે.
હ સાચુ છે. આજ વાત માધ્યમથી સોશયલ મીડિયા અ સોશિયલ મીડિયા ના માધ્યમથી લોકો એકબીજાની સાથે અ જુડવાયુ છે.
અને મોબાઈલ અને ઇન્ટરનેટના કારણે આજ ઘણા લોકો રોજ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. મ મને તમારાથી એક પ્રશ્ન પૂછ્યો છે અ પેલા મને સમજાવો કે સોશિયલ મીડિયા એટલે શું?
સોશિયલ મીડિયા અત્યારે ખુબ જ સોશિયલ મીડિયા એવું છે કે અત્યારે આપણે આપણે અ આપડે ગમે ત્યાં ખૂણામાં બેઠી રઈ તો પણ આપણે એના મળી જવાનુ
સોશ્યલ મીડિયા એક એટલે મજે અ સોશયલ મીડિયા એવા ઓનલાઈન માધ્યમો જો અ જ્યા લોકો માહિતી વિ વિચાર અને ફોટોઝ વિડીયોની સંદેશ એકબીજા સાથે શેર કરી શકે છે.
બોર્ડ ને
જેમ કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ વોટ્સએપ જેવા માધ્યમોથી
હમ્મ સાચી વાત છે.
આજના બાળકો તો યુવક અને મોટા લોકો બધા સોશિયલ મીડિયા વાપરે છે. પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો એ સૌથી મહત્ત્વનું છે.
હમ્મ સાચી વાત છે. અત્યારે અ આપણે દેશ વિદેશમાં પણ કઈ પણ એ મળી જાય છે વિશેષ સોશયલ મીડિયા થ્રુ આપણે કોઈ પણ વસ્તુ પણ આપણે મેળવવી હોય તો તરત જ એ મળી જાય
હા સોશિયલ મીડિયાના મુખ્ય ફાયદા એ છે કે પહેલા તો જાણકારી જલ્દી મળી જાય અને દેશ દુનિયામાં શું ચાલ્યું છે તે તુરંત જાણી શકીએ આપણે
સાચી વાત છે. નામાં શું છે અત્યારે સોશિયલ મીડિયા ઉપર ફાયદા પણ એટલા છે અને નુકસાન પણ કારણ કે એ અ એના ઉપર નિર્ભર કરે છે કે આપણેે કે જે રીતે આપણા ફાયદાઓ અ લેવા અને કેટલા જેમ કરે છોકરાઓના આપણેે વિડીયો બનાવ્યા હોય મૂક્યા હોય તો અ ચર્ચિત બની જાય તો એને આગળ જતાય કામ મળી શકે. અત્યારે ગૃહિણીઓને કામ મળી શકે જેમ કે ઘરમાં. જેઠા રસોઈ ને એવું કરતા વિડીયો બનાવીને મૂકીએ અ સોશિયલ મીડિયા ઉપર. તો પણ એ આગળ ચર્ચા થઈ જાય એ એમ પ પોહચી જાય બધા પાસે તો આપને ઘર બેઠા પણ કામ મળી શકે.
અ અહીં આજના જમાનામાં વિદ્યાર્થીઓ માટે તો બહુ જ સારું છે આ સોશિયલ મીડિયા જેમ કે એના માધ્યમથી અ વિદ્યાર્થીઓ એજ્યુકેશનલ વિડીયોઝ દેખી શકે ઓનલાઈન કરી શકીએ અને ઈ નવી માહિ તી પણ પોતાના માટે ઉપયોગ કરી શકે છે.
સાચી વાત છે ને સોશિયલ મીડિયા ના દ્વારા આપણે સમાજમાં જેમ કે અત્યારે કોઈ પણ આપણે મૂકીએ કે આપણે કોઈ ગ્રુપ હોય વ્હોટસએપ ગ્રુપ કે આપણે અહીંયા વૃક્ષારોપણ કરવાનું છે કે આપડે અહિયાં બધાને ભેગું થવું છે અહિયાં રક્તદાન કરવું છે. તો બધા અ ડાયરેક બધા હા જેને જેને હા પાડવી હોય જેને જેને ત્યાં પહોંચવું હોય એ તરત જ અ એ ગ્રુપ તું એ જગ્યાએ પહોચી જાય છે જે બધાને હવે જેમ કે અચાનક કોઈનું કઈ એક્સિડન્ટ થયું અને લોહીની જરૂર પડે તો અમ કોઈ પણ એવો મેસેજ નાખે કે આવી રીતે લોહી ની જરૂર છે તો તરત તાત્કાલિક એ પહોંચી જાય છે માણસ તો સોશિયલ મીડિયા થ્રુ આ એક ફાયદો છે કે ફટાફટ કોઈ પણ વ્યક્તિને અ મ આપણને જે કામ આવતું હોય એ મળી જાય છે.
હા, સોશિયલ મીડિયા ના ફાયદા છે પણ નુકસાન પણ છે એના.
છેે નુકસાન.
પ્રત્યેક વસ્તુની બે બાજુ હોય છે. અધિક ઉપયોગ નુકસાન કરી શકે છે. સમય અ સૌથી મોટું નુકસાન તો સમયનો બગાડ થાય છે. ઘણા લોકો બિના કારણ ઘંટાઓ સુધી મોબાઈલ પર સમય બિતાવે છે. એના કારણે અભ્યાસ અને કામ પણ કામ પર અસર પડે છે.
સાચી વાત અને ક કોઈ પણ ગેરસમજ અને અફવાઓ પણ ફેલાય શકે છે ખોટી અફવાઓ ફેલાય તો પણ આગળ જતા કોઈને આ મુસીબત આવી શકે છે એ વસ્તુના લીધે આ ગેરફાયદો છે.
હા અને આંખોની સમસ્યા, ઊંઘમાં કમી અને સ માનસિક તનાાવ, થકાવટ પણ આવી શકે છે ને એનાથી.
સાચી વાત છે જેમ કે સોશિલ મીડિયા ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ જોવામાં અને જોવામાં રાતના એક બે વાગ્યા સુધી પિક્ચર જોવામાં એમાં એક બે વાગ્યા સુધી જાગે અને સવારે ઉઠીને નોકરીએ જતા રહે એટલે જે નવ કલાકની ઊંઘ લેવી હોય એ પાંચ ચાર કલાક ને પાંચ કલાક લે છે એના લીધે આગળ જતા આપણે માનસિક રીતે પણ આપણને નુકસાન થાય છે. અને આપને પૂરતી ઊંઘ મળતી નથી તેથી આપણે ચીડિયા પણું એવું પણ આપણામાં આવી જાય છે.
આજકાલ સોશિયલ મીડિયાની લત એક મોટી સમસ્યા બની ગઈ છે અ અ આજ આજના જમાનામાં વારંવાર નોટિફિકેશન ચેક કરે છે અને લાઈક્સ કમેન્ટ માટે ચિંતિત રહવું એ ઘટતા લગ્ન સંકેત છે જે આજકાલના યુવકો માં તે ખરે મળે છે આ.
સાચી આ તો સાચી જ વાત છે જ લાઈક કમેન્ટ ઓછા આવે કેમ કે મારો મારો બાબુ ખુદ એનું હોય ને લાઈક પૂછી હોય થઈ જાય કેમ મારો પછી હું એને સમજાવું કે લાઈક જરૂર નથી આ એક આપડી મેમરી છે. આગળ જતા તું મોટો થઈ જાઈશ પછી તું આ વિડીયો જોઈ તને સારું લાગશે કે હા હું આવી રીતે કરતોતો. ડાસ કરતો તો ગરબા રમતો તો એટલે એના માટે છે લાઈક કમેન્ટ માટે છે, જ ને આપણે લાઈક કમેન્ટ માટે નથી કરતા એવી રી તે છે સાચી વાત છે એના લીધે ચીંતે ચિંતિત થઈ જાય છે લોકો.
એથી બીજું કાંઈ રહી. પન આપણા જ માસ અ વાસ્તવિક જીવન પર અસર થાય છે. વ્યક્તિ પરિવાર અને મિત્રોથી પણ દૂર થઈ શકે છે. આ માનસ.
હાચી વાત છે આપડે બધા અ કઈ પણ સોશિયલ કામ કરવા બેઠા હોય તો પણ બધા મોબાઈલ લઈને બેઠા હોય તો મોબાઈલ માં જ ધ્યાન હોય છે. કોઈ ભાષણ આપ તુ હોય એનાથી ધ્યાન જ નથી હો બસ જોયા રાખે ઇન્સ્ટાગ્રામ ને એવું બધું સોશિયલ મીડિયા જ જોયા રાખે વોટ્સઅપ ને બધું. કેકે એ બધું આપડે જે જગ્યાએ બેઠા છે એવું તમે સાંભળો તો કરી તો પણ આપણા મગજ ઉપર એ બધી વસ્તુ લો તમે. એ આવી રીતે પારિવારિક કઈ પણ તહેવાર આવે ગમે ત્યાં તો એ બધા મોબાઈલ લઈજ એમ બેઠા હોય છે. કોઈ જોતાય કોઈ એકબીજા સાથે વાતો જ નથી, થ- એટલે આપડે આપણા સમાજમાં બધા સાથે રહેેવું જોઈએ.
હા તો જો એનો અગર આપણ યોગ્ય ઉપયોગ કરશું તો એનો ફાયદો પણ અધિક ઉપયોગ ક અ વવધિક ઉપયોગ કરશે તો અભ્યાસમાં નુકસાન થઈ શકે છે. એટલે સમયની સીમા રાખવી પણ જરૂરી છે.
સાચી છે.
બિલકુલ અભ્યાસ અને મનોરંજન વચ્ચે સંતુલન રાખવું જ જોઈએ.
સાચી વાત છે સાચી આઆ આમાં એવું છે કે તમે હજી સોશિયલ મીડિયા ઉપર હજ તમારા ભણવા પર બઘી અસર થાય તમે દસ દસમામાં અને બારમામાં એ તમે પછી અ અ અને ગ્રેજ્યુએશન તમારું પુંરૂ ન કરી શકો એના લીધે તો તમને સારી નોકરી પણ ન મળે. એટલે તમે મનોરંજન ની સાથે સાથે બંને અ સરભર કરીને તમારે અ જિંદગી માં આગળ ચાલવું જોઈએ. ને આપડે આપડા બાળકોને બધું શીખવાડવું જ જોઈએ કે આ સોશિયલ મીડિયા અ કેટલું જરૂરી છે. અને કેટલું નથી પણ જરૂરી. બધી રીતે આપડે ફાયદા અને ગેરફાયદા એને સમજાવા
હમ. અને પ્રાઇવેસી માટે શું ધ્યાન રાખવું? તો પાસવર્ડ અને વ્યક્તિગત જાનકારી સુરક્ષિત રાખવી જોઈએ. અય સોશિયલ મીડિયાનો સહી ઉપયોગ કરવો જ અ કરવું છે. તો આપડું પ્રાઈવેટ હમ આપણું પ્રાઇવેટ વસ્તુ આપણા જ પાસે રાખવું બીજાને કોને આપવું નથી. જેમ કે ઓટીપીઝ વગેરા...
હા ઓટીપી ના ઓટીપી આપડે એવી રીતે ગમે તેને આપી દઈએ તો પણ આપડે નુકસાન જ થાય છે. ચલો તમારી સાથે વાત કરવાની મજા આવી. પછી હું પાછી તમને વાત બીજા ટોપિક પર આપણે ચર્ચા કરીશું.
ઠીકે ચલો, જય શ્રી કૃષ્ણ!
બાય જય શ્રી કૃષ્ણ.